લો
હલો.
તમારી ફેવરેટ મુવી કઈ છે?
મારી ફેવરેટ મુવી. થ્રી ઇડિયટસ.
મારી પણ સેમ.
મને એ બહુ ગમે.
મને પણ.
હા હા.
તમે હમણાં કઈ નવી જોઈ ધુરંધર જોઈ?
હા જોઈ ને, મેં શું કેવાય વન અને ટુ બન્ને સાથે જ જોઈ.
સાચું જ જોઈ ગયો
હા હા એક જ દિવસમાં પતાય દીધી બન્ને. હા, પેહલી જોઈ દીધી. પહેલી જોઈ નતી, તો પછી સેકન્ડ રિલીઝ થઈ. તમે કે મારે સેકન્ડ જોવી છે બટ મેં કીધું ફર્સ્ટ નથી જોઈ ખબર પડશે કે નહી પડે. તો એ પણ જોઈ દીધી. હા. તો એટલે જ ફસ્ટ જોઈ પછી હા મેં સ્ટાર્ટ તો કરી દીધી સેકેન્ડ પહેલા જ. પછી થોડે જોઈ પણ મને કઈ આઈડિયા ના આવ્યો એટલે પછી મેં પાછી ફર્સ્ટ જોઈને પછી સેકેન્ડ જોવી.
હા એ સારું કર્યું.
હા હવે અત્યારે વેઇટ કરું કોઈ સારી મુવીઝ આવે તો જોવું એમ
હમનેં નવી તો કઈ આવી છે પેલી કોકટેલ
હા કોકટેલ ટુ આવી છે
હમ એ પણ આટલી કઈ સારી નથી.
નથી એ સારી એમ
હમ રિવ્યુઝ એના આમ સારા નથી.
હા ખાલી ખોટું પછી જઈને શું શું કરવા આવ્યા જોવા એમ?
એક્ઝેક્ટ
હા એટલે
હમ હછી કઈ ટીવી સિરિયલ આવું કઈ જોયું છે ગેમ ઓફ થ્રોન જે આવું કઈ
ના મને આમ કઈ ખાસ ઇન્ટરેસ્ટ નથી. હમ હું જેઠાલાલ જોવ.
હમ
ઓલ ટાઈમ ફેવરેટ
સારું
હ હા
હમ
એ જોઉ હું મારે વધારે કઈ નઈ
સારું સારું
હા